ગુરુદેવ દાસ જય શ્રી કૃષ્ણ બોલો દેવ રહ આજે ગ્રુ
આજે પોયરાઓ બો બધા ભોરીઓ બો ઓછી એટલે હવે જોઈએ હવે
હમ
બુકલેટ ને બધું આપેલું છે ને જોઈએ
અરે આ એપમાં છે તો આમ સિરિયસલી વાત કર હસવાનું નઈ એવી રી આમ ગુજરાતી વાત જ કરવાની એમા
હા ડિસાઈડ કરીએ અવે કેવી રીતના છે તે બુકલેટ મે બધું આયપુ છે છોકરા છોકરીનું જેને જેને ફોર્મ ભરેલા ને
બરાબર
હું કે એટલે હવે જોઈએ હું કરીએ ઘરે જઈને હવે વાત કરીએ પપ્પા પછી ડિસાઈડ કરીએ
બુકલેટ આયપી એમ ને
એટલે આ જ્યાં ફોર્મ ભરે ને તે લોકો બુકલેટ છુપાવેલી એટલે આ લેટેસ્ટ જો તો ભલે નક્કી થાય કે નહી થાય પણ પછી બીજું ચોપડા આખા સમાજમાં પોહોચશે કેમ એ કઈક છે એટલે ખબર તો પડહે ને પછી કોઈ ને કોઈ રીતે તો થશે ને એવું કઈક છે. પરિચય પુસ્તિકા કરીને બુક છપાવેલી
પરિચય
હમ પણ છોકરાઓ જ બોલે તા છોકરીઓ છે તમારા મારી મારી રાજુભાઈ ની બે પોરીઓ જ હતી પપેલી સિ એ થયલી તે ને એની નાનલી બેન એક બ એ લોકો બ અમુક પેરેન્ટ્સ આવેલા અમુક કેન્ડિડેટ ની આવેલા અમુક બાર ગેયલા એ લોકો ના છોકરા છોકરી લંડન ને આ મેરિકને બધા પણ એના પેરેન્ટસને કેન્ડિડેટ તરી કોણ એમ એટલે એક એક જણે સ્ટેજ પર બોલાવે ને રોજ આપે ને આપ પુસ્તક આપે હાથે ને પોતપોતાની સ્પીચ આપવાની એવું ને કઈ ગમે ને એવું હોય તો પે પેલે માળે જવાનું ને એવું બધું હતું
હા હા હા
મજ છે ને લાલુની કા છે લે ભાઈની આમાં છે તમારી પેલામાં છે
મુલાકાત કયરી
નઈ નઈ હવે જોઈએ એક મેં આ પેલો એક તો ઊંઘી અડધી અડધું તમે હાંભળ્યું ને બ ધું બાગ બેગ મૂકીને આ ચીઝ પાડવા મયન્ડા ને તો પતું તછી નીચે જતી રહી પેલે માળે કારણ કે એને ઊંઘ આવતી તી એટલે ને પેલું આ છે ને પેલી પેઢી બેન્ચ જેવી હતી તેને ફડી ની બેસતા પેલી આખી આમ અ આગળનું જે આવે ને તે ઊંચું કરવાનું ઓ પેલું બેન્ચ હોય ને તે ઉંચુ સિંગલ સિંગલ સીટ હતી મસ્ત ચેર તો બો ફાઇતી પણ આની હાથે હોય આની તો લઈને બેસતાની હવે હુંડાવતા એટલે પછી મેં તો નીચે જતી રેલી જે અમારુ રજીસ્ટ્રેશન આ કરવાનું હતું ને હતું વ તો જેટલા આવેલા ને એ બધા રજીિસ્ટ્રેશન કરવાનું નામ હા એટલે એટલે પા એવી રીતના તમે બધા આવા તો મા નવસારીથી બધા મારતી માસાજી આવેલા ને રામભાઈ ના મમ્મી પપ્પા બી હતા હાથે. એટલે મમ્મી ફોન કરેલો એ લોકો આવેલા એટલે થોડુંક વાર હારુ પડ્યું માસી હતા ને એટલે પેલો તો ની ભરાતે ગાડી ચલાવે તે આગળ હમ્મ.
ભાઈ સાહેબ ને મજા પડી ગઇ.
હેહેહેહે મસ્ત સ્ટેરિંગ ફેરવે આમ આમ કરનેન. તો એવી જોર માં ચીસ પડી ઓડિટોરિયમમાં તો મેં તો નીચે જતી રહી પછી એને ઊંઘ આવતી તી ને. ફાવતું ની હતું એક તો અમે બધું બેગ બેગ મૂકીને ફોન હોય એમાં જ રહી ગયેલો. બધું મેં કીધું આ બધા બધા હારા હારા
સમાજ સમાજમાંથી કેટલા લોકો આવેલા?
બોવ બધા જણ
બરાબર સામાજિક જ બધા સામાજિક પ્રોગ્રામ તો એટલે બધા આવેલા તો ખરા પણ એમાં
ના એટલે અમારા જે સાગામ કંસ ટ્રસ્ટી ને બધા જ એટલે એ લોકો બધા સ્પીચ આપે કે એ લોકો એ આ રીતે આવી રીતના પહેલી વાર કર્યું આવી રીતના પહેલી વાર થયું સમાજમાં એમ એટલે એના ઉપરથી હવે જોઈએ ભલે અમુક ને કોઈ ની પસંદ આવ્યો કે કઈ પણ તિકામાં તો આખા સમાજમાં સાતકણ સંસારમાં પહોચવા ન એટલે આમાં નામ જોઈને એટલે કોઈ તો લેટેસ્ટ લેટેસ્ટ ફોર્મ આ ગયું એટલે અમારી જે આખું બધી માહિતી લખેલી છે. હમ ફોટા હાથે. એટલે મારું ભી મેં પરણેલી છે ને તોરી હાથે થઈ મારું- એડ્રેસ સાસરી નું, તમારું નામ મારી હાથે તમારું નામ એવી રીતે આખું જ ડિટેલ જો ભાઈ ના એના એમાં ફોમમાં આ બુકલેટમાં એટલે લોકો કોન્ટેક કરી શકે એમ
હા
ઇન્કવાયરી કોઈ કરી હોય ને તો એ રીતે પછી બીજા થ્રુ આપને કોણ કોણ એટલે હારો એટલે છોકરીઓ બહુ ઓછી હતી. હવે હવે જોઈએ હવે આમાં બધી અમુક છોકરીઓ આવેલી ની હતી એટલે હ ફોટામાં હા અમારા પૂજન ના હારુ જોયું છે હવે મારા ઓલા રાજુભાઈ ની છોકરી એ લોકોને ગમતી છે પણ ભાઈએ વાત કરેલી છે એટલે જોઈએ. અમે આ જ્યુસ પીતા છે રોજ
હા
હમ
બીજું કોણ છે તમારે
ભાઈ ગાડી ચલાવતો છે. પૂજન છે મામી છે હું છે અશોક મામા તો સુ સુરત ગયા. એ પેલા વલસાડ વાળા હા. એ તા અહીં થી હતું નેટલે પછી તા સુરત ગયા ને એક વલસાડ વાળા પેલા એક છે કોકિલા આમ કરીને તે મારા ફોઈના ન નડન એલે એને એને પેલું એને પેલું આ ખેંચતા નહીં ફાવે પૂજન. હા સ્ટ્રોરી જો ની ફાવે ખેંચતા. ફાઈવો કે સ્ટ્રોથી. હમ્મ. મને જરાક ભી કંટાળો નઈં આવ્યો બબુળડીને પંખાડીને ઊંઘ આવતી હતી ને. એટલે ઉઠે અને હળ હા ઉઠાડીી દે.
ના ગાડીમાં તો બિલકુલ નહી ગય ખાલી ત હોલમાં કચકચ કરીઈને તો નીચે લઈ ગઈ પ એક રજસ્ટ્રેશન ક્લાસ હતો ને હા તધ ખવડાવીને હડ વામાં ઓળખે એમને નાના લાવવા લઈને બેહી જાવ ને એ પંખાને બધું ચા્યુંય હત તો ઠંડક એમાં તો પછી પેલું જે ટેબલ જેવું હતું નેને સુડઈ હતી તમે ને હું ખાસ તો કલાક હુઈ રહેલો તો પછીં નીચે જ બેહીરઈ મેકુ મૂકીને એટલા કઈ ન જાવં આ લોકો પાસે ફોન બન
આમ તો તમે કેટલા પાંચ છ વાગે અં આવતા.
વાઘે જ કદાચ હા હજુ તો ક
હા મમ્મી કેતી હતી એમ કે આવવાનું ત મળવા મમ્મી પપ્પા નેમ મળલવા પપ્પા મમ્મી કેતા હતા પણ હવે જોઈએ હવે એ તો આવું કઈ તાવ આવતો છે મમ્મી ને શરદી ને ખાસી હે તાવ આવી ગયા. રાત્રે ત આવેલો ન એટલે આજે તો પછી દાળ ભાત એકલા બનાવ્યા બીજું કાંઈ સારું લાગતું નથી એને હવે જોઈએ. બીજું શાંતિ?
હમ.
એટલે આવી રીતે આ જે છે ને
હમ.
આવી રીતે એમ કોલ કરવાનો સારું છે. ને નંબર ડાયલ કરવો પડે નંબર
હા હા.
તો થાય. સામાજિક કાર્યક્રમ હારો ગ્યો હતો કુણાલ ભાઈ ને બી હવે કઈ ન પછી.
હમ હા સાર સારું. ચાલો હું મોઘું કે કારણ કે આગળડું બોલું ડ્રાઈવ કરવાનું ભાઈ.
હજુ તો કેટલી છ સાતજ મિનિટ થઈ છે હજુ બે મિનિટ ચરાક વાતશે
આ ટ્રાફિક છે ને તો બધું જ હમ